હલો સેન બોલો બોલો શૈલેષભાઈ બોલો બોલો શૈલેષભાઈ. આ એની બસ જોરું મેં હતા અત્યારે તો.
એવું છે.
હમ તમે શું કરો.
બહઝાકડી બેઠા બહાર હતા ફરવા જતા થોડોક ટાઈમ.
કાલસાની રે અત્યારે અમદાવાદ માં હે આપડે.
હા અમદાવાદ માં કઈ જગ્યાએ.
અમદાવાદ માં કાળવા ચોક બાજુ.
હમ. ત્યાં શું કરો અત્યારે.
અત્યારે તો આપડે જોબ ઉપર રે
હા કેવાની
બીએસસી કમ્પ્લીટ કર્યું ફારમા કંપનીમાં એ.
હા.
બીએસસી કમ્પ્લીટ કર્યુ ત્યારે હુ કેય ઓફર આયવીતી.
હમ હમ એવું છે કંપની તરફથી ઓફર આયવી હન.
હા હા ઇન્ટરવ્યુ હતા ઇન્ટરવ્યુ આપ્યું પછી એક્ઝામ હતી. એ એક્ઝામ આપી એમાથી પછી લાગી જાય.
હમ હમ.
અમદાવાદમાં હોય એટલે કઈ વધી નઈ પચ્ચી હજારમાં.
હા અમદાવાદમાં તો એવું જો હોય પાછું બધું ખર્ચોને વધી જાય.
ઈદને. અજી એ વાંધો નઈ એટલે એટલું કઈ વધે નહી એટલે પગાર વધે પછી થાય કઈ.
હમ હમ.
અત્યાર તો ભાઈ નો બોલો બાકી તમારે હુ હોય.
કાંઈ નઈ બસ અત્યારે જુનાગઢ માં છે બીએસસી ચાલુ છે.
એવું છે કેટલા વરસ.
મારે બીજું યર્સ.
બીજું વર્ષ.
હા હા.
હમ પછી ક્યાં કઈ કોલેજમાં.
હું અત્યારે બઉદિનમાં.
એમ છે બઉદિન ઈ તો બહુ જૂની કોલેજ છે નહી.
હા બાઉદીન બઉ જૂની કોલેજ છે. બો સારી કોલેજ છે એમ તો.
અમદાવાદ ની અમુક કોલેજ હારે એનું નામ બોલાય એટલે.
હા તે હશે આમ બોલાય સારું ઈ બાજુ થી ઓલું પણ આવે શે. કંપનીઓની
હા હા અમદાવાદમાં તો ઘણી કંપનીઓ આવે ઇન્ટરવ્યુ લેવા.
હા હા. તારી સારી કંપની છે એમ તો કઈ વાંધો
તમાર બીજું વર્ષ છે ને પેલાં વર્ષનો હું પરી એક્ઝામમાં કેટીવિટી આવેલી.
હા મારે પેલા યર માં શે ને એકઝામમાં કે
એવું છે તો બીજા વર્ષનું સોલ્ કર નાખજો બીજું હું.
હા બીજા વર્ષમાં થઇ જાય સોલ હવે.
કેમ કે કેટી હેને આગડ જતા જોબમાં વાંધો ન આવે એટલે
હા હા.
તમને લા ગયા હુ કેય લખાઈ જ હોય ને પછી કેતી હોય ને એટલે કાજ નાખે હમ.
હમ.
મે તમને સિલેક્ટ તો કરી લીધી.
હા.
પસ કેેતી હોય ને એટલે કાઢી નાખ કેમ પછી તમને એમ ક કે આ કેટી સોલ્ થાય ને પછી આવીજોય એમ.
હા એ આવ છે.
હમ હમ.
પછી કેટી સોલ થઈ જાય પછી જાય તો રાખે તો ફરી એમ.
હા જગ્યા હોય તો રાખે બાકી પછી તમને પાછું ઇન્ટરવ્યુ લેવાનું કે.
હા હા.
હમ એટલે કેતી હોય ને એટલું હારું એમ.
એવું છે કેટી તો છેવે આ યર માં સોલ્ થઈ ગયા છે બીજું શું.
હમ જેમ બને એમ જોલ કરી નાખજો.
હા વેલા હાર સોલ કરવી પડશે બાકીની બાસુ
કરજ એટલે બાકી બે આમાં શોધથાય ને પછી એમાં આવી જાય.
હારવે બે સાથે કરવું જોશે ને હવે તો.
હમ. એટલે હું પીજી મારયો
હા અત્યારે હું તો પીજીમાં રહું છું.
હમ હમ કેટલું ભાડું હાલે યાનું.
અમારા અહિયાં પિસ્તાલીસો.
પિસ્તાલીસ રૂપિયા જમવાનું બધું એની ઉપર કે.
હા જમવાનું ખાવાનું પીવાનું કપડા ધોવાનું બધી એની ઉપર.
એવું છે.
હ.
હમ હમ કેટલી ન્યા ન્યા હોસ્ટેલ થી કેટલી કોલેજ થાય.
અમારા આહીંથી ન થોડીક જ થાય અડધો કિલોમીટર ની થતી સાલી ન જવાનુંન ચાલીન આવવાનું.
એવું એમ.
હા.
હમ હમ.
તમારે શું કોલેજ કેટલીક થઈ ઓફિસ તમારી.
અમાર જ તો યાથી બહુ આઘી છે બાવી કિલોમીટર દૂર છે. એ તો હું કંપની કંપનીની બસ આવે ને.
હા હા એવું છે હાહા કંપનીન બસ હોયન એટલે હાલે વાંધો ન આવે.
હા ઈ તો હાલેન.
હા.
એમને બય તો હજી મોંઘું પડે બાકી તો કંપનીની બસ છે એટલે કઈ વાંધો
હ હા કંપની ને બસ હોય એટલે વાંધો ના આવે.
હા.
અપડાઉનન સારું રે.
હમ આ ખોદી ન્યાજ હોય ભી. હવારનું જાવાનું પાંચ વાગે આવવાનું ઈમન ઈમાં આખો દી ટાઈમ વહી જઈ હવારના પોરમાં પાછું ઉઠી ન પાછું વય જવાનું.
હમ એવું છે.
શનિ રવિ રજા હોય ખાલી.
શનિ રવિ ની રજા એમ.
હમ.
હમ હમ.
બસ તો આગલી પાંચ વાગે આવે એટલે પછી કાકરિયા તળાવ બાજુ આંટો મારી જાય હવે.
હું. શું બાકી ને બીજું શું ચાલે સમાન તમારે?
અમારે બધું કંપની તરફ થી છે.
હું.
રહેવાનું આપણી માંથી.
હા એવું છે.
એક ટાઈમ નો જમવાનો આપે એક ટાઈમ નો આપડી ઉપર હોય.
એમ છે, જમવાનું એક ટાઈમ તમારેને બીજું પછી કંપની ની તરફ છે ને.
હા જમવાનું બપોરે છે, ને કંપની એ હોય ને રાતે એ આપણે હોય આપણે રીતેે કરવાનું હોય.
હા, હા એમ છે.
નાઈટમાં હોય તો પછી કંપની આપે બાકી આપડી રીતે.
હા સારું હોય જમવાનું કંપનીમાં?
કંપની એ તો સારું જ હોય.
હા. એ હું છે. શું બાકીના. આવો આ બાજુ ફરવા કોક દિવસ તો આપડે જાઈએ જુનાગઢ બાજુને ફરીએ.
હજી જન જાય અત્યારે તો ટાઈમ નથી. પછી સાતમ- આઠમમાં થોડો વરસાદ બરસાદ પડી જાય તો આવી સારું ને નિરાંત
હાથી વરસાદ વરસાદ હોય તો મજા ફરવાની ગીરના ચડવાની જાય ગીરનાર.
હું તમે સ્કૂલ કયા કઈ બાજુ કઈ હતી.
શું.
સ્કૂલ, સ્કૂલ.
સ્કૂલ મે પી જાલા.
એવું છે, કંઈ બાજુ આવી. એમ છે, ખંડેરી કંઈ બાજુ આવું.
ખંડેરી આપડે પ્રાચીની બાજુમાં.
પ્રાચી ગીર સોમનાથ વાળું.
હા હા ગીર સોમનાથ.
એવું હ, હા.
તમે?
હા મેં પેલા વેલા મારા ગામમાં કરતો.
હા, હા.
પછી અમાર બાજુ ન ગામમે એક સ્થળ હે ને ન્યા કરું સાત સુધી.
હા, હા.
પછી સાત ને આઠ છે, ને આપણે વેરાવળ બાજુએ કે જોએ. ત્યાં એક ગમે ને ચાંદુ આવ કરીનેં કરું પછી ત્યાં થી નવમું ધોરણ પછી મેં દીવ કરુ પછી નવ માં એમ કે ભણવામાં એટલું કઈ હતું નઈ ને.
હા, હા એવું.
એટલે પછી મેં હું લાગે.
હા, હા.
ઉનામે બધું બાર સાયન્સ પૂરું કર્યું.
હું, હું.
પછી બાર સાસ પછી કોલેજ છે ને વેગ વળ કરીધી.
હા હા.
ચાર ચાર તણ વર્ષ કરી. પછી ત્રણ વર્ષમાં ઈન્ટરવ્યુમાં લાગી જાય ને એટલે પછી એમએસસી મે નો કયરુ પછી
ડાયરેક્ટ જોવું પડે એમ ને
હમ
એમ એસ સી આપડે કોલેજ નું ચોથું વર્ષમાં કરીને એકસટનલ કરી એમએસસી કરી નાખાય ને?
એમએસસી એક સેમમાં તમે કરો ને એ બધું હે થાય કેમ કે જો તમે ચાર વારહ કરતા હોય ને કોલેજ ના તો એમએસસી નું એક વરહ આવે. ને જો તમે ત્રણ વરહ કરતા હોય તો એમએસસી ના બે વરહ આવે એટલે બધું હેરખુશ કહેવાય. એટલે તમે એ એસ્નલમાં તમે રાખ્યું હોય ને બીએસસી
હા હા
તો પણ તમારે બે વાર એમએસસી કરવું પડે એટલે છ વર્ષ તમારા બગડે છે.
હા એવું. એમ એમએસસી કરનાખે તો તો થોડોક પગાર સારો આપે એમ.
હા પણ હવે એવું મારું એવું માનવાનું હે.
હા
કે બે વરહ એમાં બગાડવા કરતા બે વરહ કંપનીને આપીએે ને
હા હા
તો પગાર એ રીતે એમનેમ વધી જાય જેમ કે અત્યારે તો હું કે પચીસ હજાર આપ આપ બે વર્ષ પછી સાહે પાંત્રીસ ચાલીસ પુગી જાય. હ જો એમએસસી કરીને આપણે લાગીએ ને તો ત્રીસક જેવો પગાર હે એમ. એટલે ઈના કરતા તો આમ થોડુંક વધારે જ કેહેવાય ને
હા એ વધારે હ એકસટનલમાં કર્યું હોય તો વાંધો ના આવે ત
હા એ હું કે ગ્રેજ્યુએટ થવાનું સારું જ એમ. એકસટનલમાં રાખી દેવા એકજામ દઇ અવાય.
હા એક્સટનલમાં હોય જાય શાલે-
એ પછી લાગી જઇ પછી તો આપડે શું કે એકસટનલમાં કેટી પીટી આવે છે એ કઈ વાંધ
હા પછી કઈ વાંધો નઇ
હમ
આમ કંપનીમાં જોબ લાગીઈ પછી હું એક ગ્રેજ્યુટ તો થઈ ગયા શું બીજું કરીએ ઈમ તો હાલે
હા પછી તો માંને એમાં હુ આ તો કે સર્ટિફિકેટ મળી જાય એમ.
અસટ હા એમએસસી નો સર્ટિફિકેટ મળી જાય પછી બીજે એક જોબમાં જયા હોય તો આવે
હા એજ ની તમારે શું વિચાર છે એમએસસી કરવું હે કે?
અમારે એવું વિચાર છે કે કેટી બે એ બધું સોલ્વ થઈ જાય ને ત્રીજા વર્ષમાં પછી રિલાયન્સ વાળા તરફથી જ ને આવે છે ને ઇન્ટરવ્યુ એમાં વિ ઇન્ટરવ્યુ દેવાનો મેળ આવી જાય તો ત્યાં વય જશુ બાકીને બસ પા તો આગળ સાલું રાખવા બીજું
હમ રિલાયન્સ વાળાનું બવ હારું છે.
હા રિલાયન્સ વાળા સારું છે એમ તો ત્યાં આપડે આ વર્ષે અમારી કોલેજમાંથી પચા પચાસ છોકરાને લઈ જાય એમાંથી બધી ને પચી પચી ત્રીસેક હજાર નું પેકેજ આપે પછી મહિના દિવસ નું
એવું છે.
હા એક્સનલ પછી ચાલુ હોય બીએસી ને એવું બધું
હા
હા એવ ચાલુ હોય હા
બી એસીમા પચ લાગી જ
હમણાં બીએસસીમાં
ઘણા બધા એવુ જ કરે. એમએસસી કરીએે ને આપડે. તો બી ટોપ લેવલના કંપનીના ઇન્ટરવ્યૂ આવે. બી એ બીએસસી તમે બીએસસી કરીને કરો તો રિલાયન્સની એવી જ નિર્માની એવી કંપનીમા ના આવે બધા બીએસ સી એમ એસ બે પૂરું કરો ને તો એ પછી ને મોટી મોટી કંપનીના આવે એનું પેકેજ હારું હોય.
હા.
બી તો જીની જેવી ઈચ્છા.
હા તે તો પછી અત્યારે તો પછી બીએસસી માં ત્રીજા વર્ષમાં આપણે હ રિલાયન્સ માં લાગી જાય તો પગાર ચાલુ થઇ જાય ન એમ પગાર ચાલુ રેયને પછી પછી એમએસસી બધી એક્સટર્નલ માં કરીએ તો વાંધો ના આવે.
હા ઈ.
હા.
તો હા તો વાંધો નહી તમે બી એસીમાં કહેજો. લાગો બાગો આ બાજુ આવો તો ફોન કે
હા તે એ બાજુ આવું પછી તમને ફોન કરું ને જાયે ફરવા બરવા બધ
હાજે કાંઈ વાંધો નઈ હાલો રાખીએ.
હા તો તમે આ જુનાગઢ જાવો તો ફોન કરજો ન
ઓકે કઈ વાંધો હાલો.
એ હારુ.